હલો,
હા અવાજ આવે છે ને?
લો મને તો આવે છે તમે કો,
હા તો તમે જણાવો આજે આપણે સેના વિશે વાત કરીએ.
આપડે હે ને ઓનલાઈન શિક્ષણ સારું કે, ઓફલાઈન શિક્ષણ સારું એના વિશેે વાત કરીએ.
હા તો ચોક્કસ આ એક સારો ટોપિક છે. વાત કરવા માટે તો તમારે જણાવો કે, કયું શિક્ષણ સારું આપણા માટે, વિદ્યાર્થીઓ માટે મતલબ હવે આપડે તો નહી ઓફલાઈન કે ઓનલાઈન,
આપણેે જો કોરોનામાં હતા બરાબર કોરોના કાળમાં આપ મધા ભણી ચુક્યા છીએ. ત્યારે મ બારમા ની અંદર હતો બરાબર મને એમ લાગ તું કે મુ મતલબ બારમું ધોરણ પુરુ થયુંતું પછી કોરોના આવી ગયો હતો. પછી એમ લાગતું હતું કો, કોલેજમાં આ એટલે એમ સારું થયું કે, ચાલો એમ કોલેજ મા જવું એના કરતા ગયા ઓનલાઈન બેઠા બેઠા ગયા, આ બધું પતી જાયતો સારું એમ ટેન્શન જ ની કોલેજ માં જવાનું ને બધું, ત્યારે એમ મને એમ થતું કેને ઓનલાઈન આપડે ભણી તો મજા આવે એમ,
હા એ વાત તો તમારી સાચી વાત છે, કે ઓનલાઈન ભણીએ તો મજા તો આવે છે એમાં કોઈ સવાલ જ નથી.
અને પણ એમાં કેવું છે કે, મજા તો આવે જ છે, કારણ કે સ્કૂલમાં જવાનું નઇ ટીચરોને એ રોકટોક ના હોય. પણ હે ન, વિદ્યાર્થીઓ ભણવા ઉપર ધ્યાન નથી આપતા ઓનલાઈનમાં એટલું બધું જેવું ઓફલાઈનમાં ધ્યાન આપી શકાય ને એવું.
એતો વાત તમારી સાચી હે, હા અમારે એવું જ થતું કે જયારે હેન ક્લાસ જયારે લેતા ને ઓનલાઈન, કોલેજમાં અમે હતા ત્યારે તો પછી એને કો એ જે કઈ પણ માયાવે ન તો સાહેબો ખાલી બોલી લે ને, જે અડધો કલાક કલાક નો જે નેક્ચર ઓરું કરી દે અને પ છી એ જે લલેક્ચર ચાલુ હોય ને, અદાની એન હાજરી એનામ એનમ આવરીલે એ આપડી સામે જે એટલા હાજરન દેખાતા હોય ને બ બધ નામ એના બધાના સ્કીન શોર્ટ પાડી દેતા અને આવી રીતે હાજરી પણ મારી લેતા અને મચ મારે એટલે શું થાય કે અમુક બાળકો નીકળી જાય વળી જોઈન થાય એવું થાય ને એટલે એવી રીત નરતા. તો એને કશ ફાયદો થતો જ નહી કે સાહેબને એવું હોય કે હા, એ અડધો કલાક છે ન અડધો એમ પતાઈ દેવાનું બસ એટલું જ ટાઇમ નહી ચાડતા કે બાળકોને ખબર પડે કે ના પડે એ કશું વિચારતા જ નહી.
હા. એ તો છે જ પાછું અને ઓનલાઈન શિક્ષણમાં બીજું નુ કશાન એ છે કે જેમ કે હવે આપણે ઓફલાઈન શિક્ષણમાં હોઈએ તો કોઈ પ્રશ્નો ના આવડે આપણને તો ટીચર કે શિક્ષક જે હોય એ આપણને સજા પણ કરે અને જ્યારે ઓનલાઈન શિક્ષણમાં શિક્ષ સર મતલબ આપણને પ્રશ્ન પૂછે તો આપડે હવે અમારે જે મારે જ એક વાર એવું થયું તું તો એમાં મેં શું કર્યું કે લીવ થઈ ગયો તરત જ પેલા આગલા દિવસે ઓનલાઈનમાં જોઈન જ નહોતો થતો મુ બરોબર. તો પછી સ્કૂલમાંથી અમને મે સેજ આવ્યો અને ટીચરનો કો ફોન આવ્યો ક જોઈન થવું પડશે ફરજયાત હવે. તે પછી અમે કીધું લાવ ને ચેક કરીશ જોઈએ કેવું જેવું જોઈન થયા ને તરતજ એ ટીચરે પ્રશ્ન પૂછ્યો તે પ્રશ્ન પૂછ્યો ને તો હું તરત જ લીવ થઈ ગયો હવે ટીચર માર જોડે કોઈ વાત સંવાદ કરી શકવાના નથી.
ના એ તો ઈમ કાઈ ના થાય એમ જ સીધા. એ આપડે હાજર હોઈએ ના હોઈએ શું કરી શકે સર તો. એ ખાલી એટલું કે એ બધું માછી આપનને કમ્પ્લેન કરી શકે. પછી એક્ઝામ વખતે અમ તો ખાલી ઈમ કેતા કે એક્ઝામ ને ઝામમાં નઈ બેસવા દઈએને આવું કરશુંન પછી એવું કશું કરતા નથી ખાલી એમ બેવડાવતા હોય કે પછી તમને એક્ઝામ નઈ બેસવા દઈને આવું બધું કરશું, માક્સૅ ઓછા આપશુંન આવું બધું કે અમે એકક્સ્ટ્રા તમ લખવાનું આપશું હોમવર્ક ને એવું બધું. કશું કરતા નથી. અમે કોલેજમાં હતા હું બી કોમ ની અંદર કઈ ના કર્યું. બધું એમનેમ પતી ગ્યું.
હા, એ વાત તમારી સાચી જ છે કે કોલેજોમ પછી હશે અને પાછું અમે તો પરીક્ષામાં પણ કેવું હતું કે એમ સી ક્યુ ટાઈપ પરીક્ષા લેવાતી અને એમાં સર આપણને પ્રશ્ન પૂછે ને આપણે એનો વિકલ્પનો જવાબ કેવાનો. તેમાં કેટલાક તો એવી રીતે પણ કરતા કે સાઈડમાં મ લ્ટિટાસ્કિંગ ઓપન કરી દે એટલે એક સાઈડ પ્રશ્ન દેખાયને એનું સ્ક્રીનશોટ પાડીને ચેટ જી પી ટી કે ગૂગલ ઉપર નાખી દે એટલે તરત જવાબ મળી જાય. તે જવાબ ડાયરેક્ટ ટિક કર દેતા અંદર ફટફટ.
બોલ એવું પણ કરતા. વાત સાચી, પાછું અમારે તો શું કરતા ખબર અમારે તમારેની એસી લે હવે એમ સી ક્યુ એક્ઝામ આવતીને તો એમ સી કયું એક્ઝામમાં શું કર કે પહેલેથી સાહેબો એમને એ ડી એફ આપી દે. અને પછી એ ડી એફ આપી દે તો પછી આપડેને ફટ લઈનેદ મળી જ જ જવાનું. અને એનામાં હોય ને ફિક્સ જ હોય કે પચીસ પ્રશ્નો હોય. બસ એ ફિક્સ તો અમારે શું થતું તું કે અમારે ઓનલાઈન હોય તો આપણે તો પચીસ પચીસ પ્રશ્નો બીજો એક મોબાઈલ હોય તો એની અંદર પીડીએફ ખોલીને પછી એનો જવાબ આપી દેતા. તેના નામ તો પાછી એવું અને જેમ રિઝલ્ટ આવ્યું ને પછી બધાની અંદર પચીસ માંથી પચીસ તો એને પછી આવું પ્રમાણે થાય છે કે ખોટા માર્ક્સ મળતા એમ
હા એજ ને ખોટા માર્ક્સ મળતા અને પાછું કે એના કારણે જેમને મહેનત કરી હોય એ રહી ગયા અને આવી રીતે જે કરવા વાળા બધા પાસ પણ થઇ ગયા, એવું પણ થયું છે.
એ તો વાત સાચી પણ પછી આપણને એમ થાય કે હાલો ને આટલું માન હાજરી મારી ને એ બધું ગયા ને નાખીને ફટાફટ મળી જાય માર્ક્સ બધા ને એમ જ હોય ને
હમ એ તો છે જ બધાને એમ જ હોય.
તો એ બધું શું હતું કે બધું બંધ હતું બરાબર તો આપણને એમ જ થતું થતું કે આ ને અત્યાર સુધી આપણે એટલું બધું ભણિયા હોય, એમાં એક વાર પણ આવું આવ્યું જ નથી. તો ઓનલાઈન ભણવાનું કેવું એટલે આપણે કોઈ અનુભવ હતો નહીં. અને આ અચાનકથી આપણે એમ થઈ ગયું કે બદલામાં મજા આવી ગઈ હાલો
હા મજા આવી ગઈ પણ એમાં પાછું કે જે ગામડાઓમાં રહેતા હોય છે ને તો એમને તો ફોનની મતલબ કે ઓનલાઈન આવી રીતે જોડાઈ શકે એવી કોઈ સુવિધા પણ નથી એમના ઘરોમાં કે મોબાઈલ ના હોય કે પછી ઇન્ટરનેટ ના મળતું હોય પૂરુ એવી રીતે
હા એ તો વાત સાચી મારે પણ એવું જ થતું કે ઇન્ટરનેટ એટલું બધું હોય નય એ જે ફિક્સ આવતું હોય એટલું જ આવતું પછી ઇન્ટર વધી જતુ હોય આપણેે જે લેક્ચરને અટેન્ડ પણ ના કરી શકીએ એવું પણ થતું હતું કારણ કે એટલી બઘી સગવડ જ નથી ને બધું અચાનક થઇ ગયું તુ અને જ્યારે એમ થાય કે ના આ ઓનલાઈન કરતા ને ઓફલાઈન હોય તો સારું સ્કૂલ માં જઈએ તો મસ્ત મસ્તી કરીને મજા આવતી અને પાછા કંટાળી ગયા તો બઉ કે આપણે એકલા લાનેવાનું ખાવાનું પીવાનું સુઈ જવાનું બસ એટલું જ કરતા એમ થતું કે ભાઈ એમાં કોલેજ ની અંદર જઈએ તો આમ મજા આવે ભાઈબંધો બેઠા તા મસ્તી પણ કરી શકીએ એને બધું થઈ શકે
હા એ વાત તમારી સાચી છે કે ભાઈબંધો ભેગા રહીએ તો મજા આવે વધારે અને પાછું કે આપણે ઓનલાઈનમાં છે ને કોમ્યુનિકેશન સ્કિલને એવું બધું આપણું ઇમ્પ્રુવમેન્ટ ના થાય જ્યારે તમને ક્લાસ વચ્ચે જ ઉભા કરીને કોઈ પ્રશ્ન પૂછે કે કોઈ ટોપિક સમજાવવા કહે સર તો એમાં આપણે કોમ્યુનિકેશન સ્કીલ હોય તો એનું પણ ઇમ્પ્રુવમેન્ટ આપણે થાય અને આપણામાં જે સ્ટેજફિયર હોય એ પણ ઘટે આપણામાં જે ઓછો પડતો હોય એ પણ સ્ટેજફિયર ડર લાગતો હોય કે ઓછો ડર લાગે પછી જો આવી રીતે તમે ઓફલાઈનમાં જો હોય ને તો અને પાછું કે શિક્ષકો આ મતલબ કે, આપડણે જે બ્રેક ના ટાઈમમાં રિસેસમાં જે આપડે રમત તો રમીએ ને એવું બધુ કરીએ બરોબર, પણ હવે ઓનલાઈન શિક્ષણ ઓય, તો આવી રીતે કોઈ રમાતો રમવાનું એવું બધું કાઈ થાય જ નઈ. આપડે ખાલી ભણવાનું જ કરી સ કીએ અને ઘરમા ન ઘરમા રેવાનું ઝ અતુ, જેના કારણે સ્વાસ્થ્ય ને પણ એટલુ જ નુકસાનકારક કરે. ત્યારે પેલુ તો કેવું કે, આપડે રિસેસમાં થોડુંક રમવાનુ થઇ જાય એટલે વર્કઆઉટે થઈ જાય ઓમ જોવા જઈએ ન. તોયે ની થાય.
એતો વાત તમારી સાચી કે, બધું થઈ જાય અને પાછું એવું પણ હતું ને કે ના હમ કંટાળી ગીયા ન બધાને બધા અમુક તો એ ના ખોટા વિચારો આવેને ભણવાની પણ ઈચ્છા ના રે હાચી એવુ પણ થતુ અતુ ને. નઈ કેવાય. એટલા મ-મ-મહિના ઘર્મ-ઘરમાં હોઈએ તો આપડે હંટાઈ જઈએ. કે પછી એમ પણ થતું કે-કે બ-બારે હવે જઈએ ને બધુ નવરું થાય, તો સાંતિ એન એટલો બધો કંટાળો આવતો ને ભણવાની પણ ઈચ્છા નથી થતી.
હા, એ વાત તો છે અને પાછું જયારે મને પેલા મોબાઈલ વિશે કઈ ખબર પણ ન એટલી બધી બયો માહિતી નથી, મોબાઈલનો સું ઉપયોગ એવું કશું ખબર જ નથી. જ્યારે અવે આ ઓનલાઈન શિક્ષણ નું થહે ને, તો એ વખતે અમને ખબર પડી કે, મોબાઈલ માંથી આટલુ બધુ કરી સકાય.
એય તો વાત તમાયી સાચી જ જે બધુ અવ આના ઉપરથી એટલું બધું આપને સીખવા પણ મળે કાયણ કે કદી આવું આયુ જ ના હોય આપડે સુ ખબ શું હોય ના હોય. કોરોના પછી એ પણ સારું અતુ કે, અમારે ત હેને કોલેજ ને બધું એમાનું જ પતિ ગીયું. કોરોના એટલો બધો હતો કાય કે કોરોના જ ત્યારે જ અમે કોલેજમાં એન્ટર થયાને કોલેજ એમા ને એમાં જં પુરી થઈ, ખબર પણ ના પડી કોલેજમાં કેવું ઓય. આપડે સ્કૂલમાં ઓઈએ તો આપેન બધા એમ જે કોલેજ જસુ તો આવું થસે, આવું થસે પણ અમારે તમે કોલેજમાં ગયા જ નતા. બધું તારેંન ઘરે બધું પતી ગીયું.
હા, એટલે જ ને અને પાસું કે એમાં જે આ કોલેજ વાળને તો વાંધો ના આવે પણ જે દસમાન બારમા વાળાને માસ પ્રમોશન કર્યું ઉતું ને, તો એ વખ્તેથી જે માસ પ્રમોશન ના કારણે ને એમના રિઝલ્ટમાં માસ પ્રમોશન લખાઈને આવે, બરોબર. તો એ રિઝલ્ટ એટલું બધું પછી માન્ય ના ગણાય અને એ વિદ્યાર્થીઓને ભવિષ્યમાં ક્યારેક નોક કરી કે એવું બધું જવા જવાનુ થાય તો, એ વખ્તે જે આ રિઝલ્ટ જોયો તો કે આ તો માસ પ્રમોશન વાળા એટલે કઈ ભણાયા જ નહી એમ, એમને એમ પાસ થઈ ગયા છે. એમ કરીને, એમને જ નોકરી કે જોબ કે ભવિષ્યમા મળવાની સક્યતા પણ ખૂબ ઘટી ગઇ ઈતી.
હા. એ તો વાત સાચી જ, એવુ પણ થતું અતું કેટલાને. અય અમા એવું પણ થાય ને કે મળીન એટલા બધા વિદ્યાર્થી એવા અતા કે એમને બધું એટલે દ-દસમાનું જેમ વ-વચાયરુ ઓય ને ઈ તો અવે કશું હોય જની કારણ કે જે એક થી નવ થાય એમને એમ પાસ જ થઈ ગયા હોય. સ્કૂલની અંદર એવા પણ કેટલા વિદ્યાર્થી હોને સ્કુલની અંદર એટલું બધું હોય ની સ્ટ્રીકટ પ્રાઇવેટ સ્કૂલો અમુક હોય ના હોય છે પછી એમને એટલું બધું મેલુંય એ ના હોય આવું થાય તો બેન ટેન્શન પણ આઈ જાય ને
હા એ વાત તો તમારી સાચી છે કે ટેન્શનએ આવી જાય અને બીજું કે આમનો મતલબ કે પાયો દસમું બારમું ધોરણ એ બે પાયો કેવાય મેઈન ભવિષ્યનો તો એનાં કારણે એ પાયો જે હવે કાચો રાચો રહી જાય ને કારણ કે, ભણવાનું થાય નઈ ને અને માસ પ્રમોશનથી પાસ થઇ જાય એટલે
અને જે બારમાની અંદર હેને બઉ એટલું બધું વાધો ના આવે કારણ કે દસમાની અંદર ખબર હોય શું હોય ના હોય પછી દસમામ પેલી વખત આયા હોય એમને તો બહું વધારે થાય ને પછી
હા એ તો છે દસમામાં જે પહેલી વખત આવ્યા હોય એમને તો વધારે થાય આવું અને બીજું કે પહેલીવાર તો કદાચ એક દસમું પરીક્ષા એવી હોય જે ત્યાર એક થી નવમાં તમે એમનેમ પાસ જ થઈ જતાં હોય. દસમામાં તમે ફેલ થવાની શક્યતા હોય એનાં કારણે તમે મહેનત પણ કરતા હોય અને આમા છે એ તમે મહેનત જ ના કરી હોય કોઈ તો પછી સીધું આપડે બારમાં એવો ડર લાગે જે ઓમ પછી બારમાં ડર નીકળી જાય આપડો કે કાઈ હો તું નથી એટલું બધુંને હવે શું થાય કે તે બારમામાં ડર એવો બેસી જાય એમને
હા એતો વાત સાચી ચી છે નેઆવું બધું થતું જ હોય છે ઓકે
ચલો બાય